હલો.
હા, મજામાં બેન.
હા, હું મજામાં, તમે કેમ છો?
બસ જો એકદમ સારું છે હા. આજે અમે લોકો છે ને, બધી કરિયાણું અનાજ ને, બધું લેવા ગયા. મોલ માંથી બરાબર છે ને. બધું કરિયાણું પતી ગયું હતું ને, તો લેવા ગયા તા તો, આપણને મને એવો વિચાર આવ્યો. કે આપડે તો શું કે, રેડીમેડ બધું કઠોળ ને, એ બધું જે જો. હો ને, એ આપણે મોલ માંથી લઈ આવ્યા. પણ કોઈ દિવસ એવું નથી વિચારતા કે, જે બધું કઠોળ ઉગાડે છે, મતલબ જે ખેડૂતો છે. ઈ લોકોને જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવતી હશે કે, ત્યારે આપ હાથમાં આવી રીતના અનાજનું એક પેકેટ આવી ગયું કેમ. મગની દાળનું એક પેકેટ આવી ગયું, મગની દાળ ઉગાડવા માટે એને સાફ કરવા માટે. અને એને પાછું બધા અલગ-અલગ શહેરમાં પહોંચાડવા માટે કેટલી મુશ્કેલ આવતી હોય. અને અત્યાર તો જોમણાં અમારા ગામમાં તો છે ને. થોડાક દિવસથીમ બધા બોલતા હતા કે. ચોમાસું બેસી ગયું છે, પણ હજી વરસાદ જ નથી આવ્યો, એટલે પાકને બહુ નુકસાન થશે એમ. તો એવું થાય કે, ક્યારેક બહુ ઓછો વરસાદ પડે, ક્યારેક વધારે પડતો વરસાદ પડી જાય. તો ઈ બધી વસ્તુ ન આપણને તો શું આપડે તો, ઘરે બેઠા-બેઠા અથવા કોઈ ઓફીસ હોય તો, એવી રીતે. શાંતિ થી આપણને એટલી બધી અસર નથી કરતી, બહુ વરસાદ વધારે આવે તો, આપડણે વર્ક ફ્રોમ હોમ લઈ લઈએ. અથવા. રેનકોટ છે કે, એવું પહેરી નથી આપડે તો, રીક્ષામાં બેસીને, આપડું કામ ચલાવી લઈએ કે, ચાલો આપડે. પોચવું છે ને, તો આપડે પોચી જઈએ, પણ ખેડૂતો બિચારા શું કરે એને. તો જે જમીન છે એ એકદમ ખુલ્લી જગ્યા છે, બરોબર ને. તો એના પાકને કેટલું નુકસાન થતું હશે પછી હવે અત્યારના આ બધી તો અત્યારના મતલબ પહેલેથી આવું છે અત્યારના ખાતરો થોડાક એડવાન્સ થઈ ગયા છે. બાકી જીવાતો થઈ જાય તો અડધો પાક એમ ખવાઈ જાય છે જાનવર આવી જાય ઈ ક્યારેક થોડોક પાક ખાઈ છે એમ. તો ઈ લોકો બિચારા આટલી મહેનત કરે છે પણ એને પાછું ધાર્યું ધાર્યું પોતે જે કર્યું હોય ને મહેનત પ્રમાણે એનું પરિણામ નથી મળતું એમ. અને અત્યારે એટલી મોંઘવારી વધી ગઈ છે ને કે આ અનાજ જીન માટે જે ખાતરની બધું યુઝ કરતા હોય ને એનો પણ કેટલો ભાવ વધી ગયો છે અત્યારે તમે ક્યારેક ટી વી માં એડ આવ્યા ને આપણને તો આમ તો આપડે આ બધી દુનિયાથી બહુ અલગ દૂર છે ને એમ કે આપડે બધું તૈયારમાં મળી જાય છે પણ ક્યારેક એડ આવે ને આપડે વાંચીએ ને કે ખાતરનો ભાવ છે તો એમ થાય કે બધા જે મોટા મોટા ખેડૂતો હોય ને એ લોકો તો ચલો ગમ્મે એમ કરીને મેનેજ કરી લે. પણ નાના ખેડૂતો માટે તો ઈ ખાતરનું એક પેકેટ ખરીદવું પણ કેટલું ક્યારેક મુશ્ કેલ બની જતું હોય કારણ કે વરસાદને લીધે ઓલરેડી બિચારાઓને પાક માં નુકસાન થયું હોય અને પાછો આ બધો ખર્ચો કરવાનો એમ. તો એમ થાય કે ખેડૂતો કેટલું બધું કરે છે એટલી મહેનત કરે છે ધીરજ પણ રાખે કે ના આશા રાખે કે ના થઈ જશે ધીરજ રાખે કે ના બધું સારું થઈ જશે હું નહીં થાય કદાચ નિષ્ફળ થઈશ તો હું પછી બીજી અહ વખત મહેનત કરીશ એમ તો મને એવું થાય કે આપણને કેટલું ઈઝી આ ખેડૂતો છે તો આપણને કેટલી આપડી લાઈફ ઈઝી થઈ ગઈ છે બરાબર છે ને શું ક્યો છો તમે?
હા, એકદમ સાચી વાત છે. તમે આ બધું કીધું ને એટલે જ તો હું તો કહું છું કે આ ખેડૂતોને ધરતીપુત્રો અમથા કહેવાય છે કે ઈ સ તત કુદરતની સાથે રહે અહ પાક બિયારણથી લાવીને છેલ્લે પાક ઉગી જાય અહ પછી એની લલણી કરીને બધું અહ ફોતરા અલગ કાઢવાના અને એકદમ દાણા કાઢીને મોકલવાના શહેરમાં ત્યાંથી લઈને બધ્ધું એ કરે અને એમાંએ તે ખેડૂતોનું જીવન તો મહેનત અને ચિં તા થીજ ભરેલું કારણ કે આ ખો દિવસ અહ ખેડૂતો લગભગ સવારે પાંચ વાગે ઉઠીને સિધ્ધા ખેતરે જાય પછી જે બધું બિયારણ વાવવાનું હોય ખાતર નાખવાનું હોય પાણી નાખવાનું એ બધું કરે પછી બપોરે જમે પછી ચાર વાગે પાછા એ લોકો કામે વળગી જાય તો ઠેઠ રાત્રે અહ અહ સાત આઠ વાગે એમને કામ પતે અને ઘણી વાર તો રાત્રે ઈ લોકો જાગી જાગી ને આમ કેવાય ને કે એ લોકો ખેતરમાં જ રહેતા હોય મોટા ભાગે ને ઘણાં તો ખેતરમાં જ સુઈ જતા હોય ધ્યાન રાખવા માટે. તો એટલી મહેનત અને ચિંતક પણ એટલી એ લોકોને તો પાણી આ અહ વરસાદ આવે અહ વરસાદ આવે અને એમાંય અતિવૃષ્ટિ થઈ જાય ચોય-તોય ચિંતા હોય. અને અનાવૃષ્ટ એટલે પાણી સાવ ના પડે તો પાક બળી જાય એની ચિંતા હોય. આવું બધું થાય એટલે પાણી વધારે પડે તો પાક ધોવાઈ જાય પાક ખરાબ ના થાય અમુક પાકને પાણી ની ઓછી જરૂર હોય અને એમાં વરસાદ આવે તો પાક સાવ બગડી જાય. અને ચોખા જેવો ડાંગરનો ખેતર હોય એમાં તો કેટલું બધું વરસાદ ને પાણીની જરૂર હોય. હવે એને પાણી ઓછું મળે તો એ પાક પણ બગડી જાય. તો ઈ બગડેલા પાકની કિંમત પાછી બજારમાં ઓછી થઈ જાય. તો એટલે મહેનત તો કરવાની જ, તે ને પાછું છેલ્લે નફો તો એ લોક કોને ઓછો જ મળે. અને હું તો એમ કહુ છું કે, તમારી વાત ઓલી એકદમ સાચી છે કે, આજના જમાનામાં હવે ખેતી કરવી એ બહુ અઘરી થઈ ગઈ છે. કારણ કે હવે તો બધા એડવાન્સ ખાતર યુરિયા છે, ને બધા પોટેશિયમ ને, કેલ્શિયમ ને એવા બધા ભેગું કરેલું ખાતરનો ભાવ ખુબ હોય છે. એટલે આમ કેવાય ને ગજા બારનો ખર્ચો કરતા હોય ખેડૂતો. પણ ખેતી કરવામાં પછી બિયારણના ભાવો એટલા હોય છે. બિયારણ, પછી ખાતર અને ખાતર અ નાખીને જે પાક ઉગાડે. અને પાક ઉપર ઘણી વાર જીવજંતુ બેસી જાય, જીવાતો થઈ જાય. તો જંતુનાશક દવા નાખવાના પણ, એટલા બધા પૈસા થતા હોય. એટલે એક એક પ્રોસેસમાં એટલી બધી મહેનત અને પૈસો માંગી લે ને. કે જેવું તેવું કામ નથી, ખેતી અને ખેડૂતોનું. પ્લસ હું મેં તો જોયું જ છે કે, જેટલા ખેડૂતો હોય છે ને, એ મોટા ભાગે ખેતી કરવા માટે એ લોકોને, ઢોર-ઢાખરા રાખવા જ પડે. અ ખેતી ખેડવા માટે બળદ. પછી અમુક તો ખેતીની સુરક્ષા કરવા માટે, કૂતરા પણ પાળતા હોય. તો ઈ એ બધાનું ખોળ. ખોળ એ લોકોને ખવડાવવાની હોય, એ લોકોનો ઘાસ-ચારો એ લોકોને નવડાવવા-ધોવડાવવાનું, અને એ બધું બહુ મોંઘું પડે. મેં લગભગ હમણાં અ મારા મામા ખેતી જ કરે છે. તમે સાંભળ્યું તું કે, તમારે સારું ખોળ ખવડાવવું હોય ને ગાય-ભેંસો ને. તેને લગભગ સિત્તેર હજારથી એક લાખનો ભાવ છે. સારા ખોળનો આમ. પ્રીમિયમ ક્વોલિટી આવે ને, તો આટલું તો મોંઘુ ખેતીનું કામ છે. તો પછી ખીરું ખેડૂતોનું જીવન સહેલું તો ન જ કેહેવાય. એટલે તો એ લોકોને ધરતી પુત્રોનું નામ આપવામાં આવ્યું છે. બરાબર ને?
સાચી વાત છે. તમે જે આ કયો છો ને, કે ધરતી પુત્ર નામ આપવું આવ્યું છે, તો મને એવું પણ વિચાર આવે કે, આપણે ખેડૂતોને અન્નદાતા બી કહી શકીએ. કે આપડે જે ભર્યા ભાણામાં, મતલબ આપડી થાળીમાં જે રોટલી આવે છે. રો ટલી શાક ને, આપણે ઈઝીલી ખાઈ શકીએ છીએને, ભલે આપણેે પણ પૈસા દઈને. ખરીદીએ છે, પણ એની પાછળ જે સાચી મહેનત છે ને કે. ખેડૂતો એટલી મહેનત કરે છે ને, એનું પરિણામ આપણેે ઘરે બેસી આપણેે ખાઈએ છીએ. એટલે એને અન્નદાતા પણ આપણે કહી શકીએ એમ. અને બીજું મને એમ થાય કે, બધા માણસમાંથી કાંઈક મતલબ ક્વૉલિટી હોય. પણ ખેડૂતોમાંથી આપણે શું શીખી શકીએ કે આપણે અથાગ મહેનત કરવાની એમ. કે, કઈ થાકનું નામ નહી. કે સૂર્ય ઉગેને, એ પેલા તો ખેડૂતો ઉઠી જતા હોય છે. એની બધી દિનચર્યા કરીને, પછી ખેતી એ કરવા નીકળી જાય. અને જયારે સંધ્યા થઈ જાય ને કે, હવે અંધારું થઈ જાય કે, હવે ખેતી કરવું શક્ય નથી. ત્યારે તો એ લોકો પાછા આવે છે, એટલે આવી રીતના આખી આખો દિવસ એ લોકોનો મહેનત જ માં જતો જાય. પછી બીયા રોપે પછી એ લોકો રાહ જોવે. એટલી ધીરજ અત્યારના જમાનામાં તમે જોઓ ને, તો કોઈ પાસે નથી હોતી. પણ ઈ લોકો એટલી ધીરજ કે રાખે કે રાહુ જોવે કે ના, આજે આપણે વાવ્યું છે ને, એનું આપણને રિઝલ્ટ મળશે. પછી વરસાદ છે, તમે જો કયો કે, ખાતર યુરિયા ને, બધું નો ભાવ વધી ગયો છે. ઈ બધું એવી રીતના વરસાદ ની રાહ જોવે, વરસાદ ન આવે તો, એ લોકો એવી રીતના પાણીનું કઈકને તળાવ માંથી અથવા એવી રીતના નાળ બનાવીને સેટિંગ કરવું પડે છે. અને પાછું તમે જોવઓ ને કે, આપડે વરસાદ આવે ને, તો ક્યારેક આપડે થી બોલાઈ જાય. કે યાર કઈ ખબર જ નથી. પડતી એમ બીજાને હેરાન કરે વરસાદ અત્યારે નહોતો આવાનો આપડે કદાચ એ બોલી જતા હશું. મેં અત્યાર સુધી નથી સાંભળ્યું કે કોઈ ખેડ ખેડૂત હોય એને આવી રીતના.. કુદરત વિશે કઈક સાચું કે ખોટું બોલ્યું હોય. ઈ લોકો એમ કુ કુદરત પર પણ વિશ્વાસ રાખે એનો એક જાતનો આદર કરે કે ના જે થશે ને એ આપણા સારા માટે થશે કદાચ મુશ્કેલી આવશે ને.. તો હિંમત રાખી ને આપણે આશા મતલબ હિંમત રાખે એવી રીતના કે ના આપણે આગળ વધી જશુ પણ.. ઈ લોકો એવી રીતના કેવું કે હાર નથી માની જતા અત્યારના ટાઈમમાં.. બધાને ડિપ્રેશન આવી જાય છે અત્યારે નાની નાની બીમારી નાની નાની ઉંમરે.. મોટી મોટી બીમારીઓ હોય છે પાછી કે અત્યારે તો હમણાં જ મેં ન્યુઝપેપર માં વાંચ્યું હતું. કે મોટા શહેરોમાં.. હવે હા હાર્ટ એટેકનું પ્રમાણ એટલું વધી ગયું છે ને કારણ કે હિંમત નથી હોતી. કોઈનામાં આટલું સહન કરવાની શક્તિ નથી હોતી ધીરજ નથી હોતી. તો જયારે તમે જોવો ને કે ખેડૂત નું શરીર પણ કેટલું મજબૂત હોય છે ભલે મહેનત.. સો ટકા આપણા થી વધારે કરે. પણ એ લોકો ન શરીર પણ એટલું સ્ટ્રોંગ હોય છે ને કે એ લોકો આ બધી બીમારીઓથી પણ એટલા દૂર છે. અને મને તો એમ થાય કે આપણે શું શીખવું જઈએ અને આપણે ડાયરેક્ટ તો હેલ્પ નથી કરી શકતા તા ખેડૂતોની. પણ આપણેે આપણા બાળકોનેને આપણે પોતે પણ એવું વિચારવું જોઈએ એવું કે- આપણે વધારે પડતો ખોરાક નો બગાડ નહી કરીએ એમ કે આપણે જેટલું જોતું હશે એ - એટલું જ ઘરે રસોઈ બનાવશું. અને બાળકોને બી સિખવાડે કે એઠું ના મૂકો તમે એમ કારણ કે અત્યારના જે ખોરાક.. નો વેસ્ટ કરો છો ને, તો એની પાછળ ખેડૂતો કેટલી મહેનત કરે છે અને અમુક લોકો તો એવા છે કે જેને આટલી મહેનત કરી હોય ને તો એ તમે જોઓ ને કે કેટલા ખેડૂતોમાં ગરીબી નઈ હોય. તો એ લોકો મહેનત કરીને પણ એને ખાવા નથી મળતું જયારે આપડે આ થાળી માં મળે. છે ને તો આપણે એનો બગાડ કરી દઈએ છે એટલે આપડે આ તો ખાસ શીખવાડવું જોઈએ કે અન્ન છે ને એ બહુ મહત્વનું છે એની પાછળ ખેડૂતો પોતાની.. જીવન વિતાવી દે છે ને ત્યારે આપણને શાંતિ ની લાઈફ મળે છે. તો આપણે ઈ શીખવું જોએ કે આજથી આપણે નક્કી કરીએ કે આપણે કારણ વગરનું અન્નનો તો બગાડ નહી જ.. કરીએ બરાબર છે ને.
હા એકદમ સાચી વાત છે તમે આજે કીધું ને કે એ લોકો કુદરત.. કુદરતની નજીક જ રહેે છે. ખેડૂતોને સૌથી વધુ જમીન સાથે રહેેવાનું હોય. પ્રાણીઓ સાથે કુદરતના કુદરતની સૌથી નજીક કેવાય ને તો આમતો ખેડૂત... તો જ રહેતા હોય છે એટલે.. એ લોકો છે ને કુદરત ની કદર કરતા હોય કોઈ દિવસ એમણે... ક્યાંય પ્રદૂષણ કર્યું હોય ક્યાં કચરો ફેંક્યો હોય અથવા તો અ જમીન બગાડવાવામાં કે એ લોકોનો ફાળો ખુબ ઓછો હશે કારણ કે એ લોકોને કદર છે કુદરત ની. એમને ખબર છે કે કુદરત આપનને જે આપે છે ને એની કઈ કિંમત નથી. એટલે ઈ કુદરતને ખુબ જ સંભાળે છે અને આપડી કર ખોરાક અને અન્નની કદર એ લોકોને વધારે છે કારણ કે એ લોકોને ખબર છે કે આ બધું કેમ ઉગે છે. આપડે તો ભાણમાં ન ભાવતું હોય તો આપણે એમનેમ મૂકી દઈએ. એટલે ખોરાકનો બગાડ તો ન જ કરવો જોઈએ અને ક્યારે કય એમ થાયને કે લું ભાણામાં પડ્યું રહેશે ત્યારે આપણેે એમ વિચાર કરી લેવાનો કે આ આપણા ભાણામાં જે પડ્યું છે ને એ આપણા ભાણા સુધી એમનેમ નથી આવ્યું ઈ લોકો મહેનત અ લોહી પરશેવો એક કરીને, આટલું બધું ખેતર કરીને વાવતા હોય આમ કહેવાય ને કે પોતાના ખેતરને આમ કેવાયને કે સંતાનની જેમ સાચવતા હોય એટલું બધું લગભગ એ પોતાના સં તાનને નો સાચવે એટલુંક તો સાચવતા હોય, દિવસ સ રાત મેહનત કરે યા ને યા રે અને ખેતરમાં તો કેટલા બધા, હવે તો એક પાક વાવો તો નથી ઈ લોકોને પૂરું થતું ઈ લોકોએ ઝાઝા એવા પાક જ વાવવા પડે. તો ઘણા અડધા ખેતરમાં શાકભાજી હશે, અડધામાં કઈક અનાજ વાવ્યું હશે. અડધામાં કઠોળને, અડધામાં ફ્રૂટ તે બધાની તમારે અલગ અલગ સંભાળ લેવાની, અલગ અલગ ખાતર, બિયારણ દરેક માટે અલગ અલગ મેહનત, તો ઈ લોકોની મેહનત ને આપડે જો આમ કેવાય ને કે બિરદાવી હોયને તો આપડે ખાલી એટલું તો કરી જ શક કીએ કે ખોરાક આપડે બગાડ ન કરવો જોઈએ, ભાણામાં જેટલું આવ્યું એટલું પૂરું કરવું જ જોઈએ, ને આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. ને ખેડૂતોનું સન્માન કરવું જોઈએ, એકદમ સાચી વાત છે બેન તમારી હવે છે ને મારે બાર જવાનું છે ને તો હું તમારી સાથે પછી વાત કરીશ કોલ ઉપર, ઓકે, આવજો.
ઓકે, આવજો.